અવાજ આવે છે મારો?
ઓ હવે આવે છે અવાજ
હા તો આજે આપડે કેશલેસ અર્થતંત્ર વિશે વાત કરીએ એક સારો ટોપિક છે મને લાગે છે એટલે
ઓકે આપણે એના વિશે વાત કરીએ
તો તમારા મતે શું કેવું છે કે આપડે ભારત દેશમાં કેશલેસ બની શકે છે કે ના બની શકે બે
એટલે આમ તો બની શકે કારણ કે હવે અત્યારે બધું મોબાઈલ ની અંદરને બધા જ એનો ઉપયોગ કરતા થઇ જાય દાળ ક યુપીઆઈ થઈ ગયું ડેબિટ કાર્ડ અત્યારે અત્યારે આપડે જોઈએ છીએ કે જે ગામડાની અંદર પણ લોકો લોકો બલ ડેબિટ કાર્ડને એનો વધારે ઉપયોગ કરતા હોય કોઈ પણ વસ્તુ ઓનલાઈન આપડે ખરીદી હોય કે પછી. કે પેમેન્ટ આપવું હોય તરત પાંચ નો ઉપયોગ દસ રૂપિયા હોય બધુ આવી રીતે જ પેમેન્ટ કરતા હોય મોબાઈલ એટલે થઈ શકે છે એવું નથી નહી થમ બાર લાખ છે હજી વધારે
હા એ વાત તો તમારી સાચી જ છે કે વાત તો લાગવાની જ છે પણ ઘણા લોકોના મનમાં ડર બેસી ગયો છે કે યુપીઆઈને એનાથી આપણા સાથે ફોડ થવાની ચાન્સ વધી જાય એટલે આપણે ના વાપરવું જોઈએ
હા એ તો વાત સાચી જઈ બધું થઈ ગયું કારણ કે અત્યારે ફ્રોડ ન બધા કેસ એટલા બધા વધી ગયાને બધાડ કોઈ પણ એપ્લિકેશન મેસેજ આવે વોટ્સએપમાં મેસેજ આવે કે લઈ ખોલવાની. પછી એ બધું ખોલીએ તો આપડે પૈસા પણ જતા ર હા હમણાં જ જેવું થયું હતું એમ મારા ફાધર ના ભનમાંને કે અત્યારે એવી પણ આવ્યુંું કે એપી કે ફાયર આવે ર જે મોસમ શેર થતી હોય અને મેં ખોલ્યું ને મારા ગને એવું થયું. એ ખુલતી નથી તે પછી મે એ સ્ટોર માંથી ને એમાંથી જાય ને. એજિંગ. જે એટલે બે એપ્લિકેશન હોય ને. અધારે એપ્લિકેશન એનામાં ઓપન થાય. મેં ડાઉનલોડ કરીને પછી મે ફોન ચોટી ગયો. ક થાય જ નઈને ફોન ગમે તેમ કરીને ખોલું ગમે તે કરું. સિજપ ગઈને ચાલુ ગયો તોયને નથી થતી. પછ એ એપ્લિકેશન જેમ જેમ ગણી સેટિંગ મતલબ હને. કાઢી ત્યારે ફોન હરખો દ્યો. પણ પરમિશન દ એપ્લાય નથી કરી એક કે. એ કો ફાઇલ ની હોય માઈક્રોફોન હોય કે પછી સ્ટોરેજની. એ એક કેને પરમિશન આપી નથી તોય એવું થઈ ગયું પરમિશન આપ્યું હોત. ફોન જ આખુ ને હેક થઈ ગયો હે આવું પણ થઇ શકે એમ.
હા એટલે જ ને આ તો આપડે પછી ગયા જ છે. થોડોક ટાઈમ જો હજી એકાદ એકલીફ વધારે થઈ ગયો તો કદાચ. આપણે સાથે ફ્રોડ થઈ ગયો હતો.
એમ પાછું એમ ઓટીપી ની બધું માંગે. તે ઓટીપી આપીને તે બધું જ આપડુ ડેટા એમાં. શેર થઈ જતો હોય. અને અમુક એવું પણ કરતા હોય ખાલી આપડો ફોન એક વાર જો. જોઈ લે ને કે આપડ શું શું યુઝ કરીએ. તોય એ ડાયરેક્ટને કર કરી દેતા હોય ફોન ને. ખબર ન કેવી રીત કરતા હોય પણ એ બધું સોશિયલ મીડિયા એનામાં પણ. જવામાં આવતું હોય કે આવું થઇ શકે.
હા એટલે જ ને આવું સહી સેકન્ડ થાય જ છે અને. મોટા ભાગે આ બધા આવું હેકરોને એવું બધું વધારે કરતા હોય છે હવે હું આઈટી ફિલ્ડમાં ભણો. છું ને તો એમાં એક અમારા સર સર છે વિરલ સર એમ. એમનો જ હમણાં અમના ગ્રુપમાં મેસેજ આવ્યો કે તમારે. એ એથેટિકલ હેકિંગ શીખવી હોય ને તો તમે આવી રીતે આટલું મતલબ કે. ઓ શું હતું ઓલકાર કે કાં કેય એવું. વર્ષ તો કાંક એ રું તમારે ડાઉનલોડ કર.
એ મારામાં પણ આયો તો મેસેજ એથીકલ નેસ બીચ વાળો.
હા એજ.
એમાં આપડે જેટલાક ગ્રુપ છે ને આપડેજ. અત્યાર સુધીના એકવીસ બાવીસ થી અઢાર હોય કે સોળ હોય. ત્યાંથી કરીને બે હાજાર છવ્વીસ સુધીને જેટલા ગ્રુપ છે બધા ને એડ કરી દીધા. અને એ જો આપડ શીખીએ તો સારું કે ખોટું નથી.
હા એટલે જ ને અને પાછું એમાં તો મેં એ પણ જોયું કે અંદર તમે કીધું ગ્રુપ તો એમાં લખેલું છે કે બે હજાર છવ્વીસની બેચ બે હજાર સત્યાવીસની બેચ. મતલબ બે હજાર પચ્ચીસ ની બેચ એમસી એની એમએસ સઆઈટીની આવી રીતે બધું લખ. ખેલું જતું અંદર. હેલો એ તો ખબર જ છે પણ તમારા માટે શું કેવું એવી રીતે આપડે શીખ. કોઈ શીખવું જોઈએ કે ના શીખવું જોઈએ.
હ અમ તો શીખવું જોઈએ જો આપડે શીખીએ તો. પરે એમ હરું શીખવું જોઈએે. આ મિસ એવો છે કે આપડ પ્રેક્ટિસ માટેનો છે. જો આપને પ્રેક્ટિસ ના કરી અધુરું મૂકીએ તો આપણને કઈ ફાયદો નથી. હા એવું કોઈ બિઝનેસ હોય કે આપડે થોડું ઘણું. શીખેલું હોય તો આપડે ક કામે આવે આ એવી વસ્તુ હ ને કે જો. થોડું થોડું ઘણું શીખીએ તો આપડે કઈક કામ જ નહી આવતું. કા કે આપડે ક બધું અપડેટ થતું એમ. મહિનામાં એટલું બધું અપડેટ થઈ જતું હોય તો આપડે થોડું ઘણું શીખી. કામનું નથી એટલે શીખીએ તો થોડું શીખવું જોઈએ
હા તો એમાં તો એમાં એ જે સર છે તો એ ઓનલાઈન શીખવે છે કે પછી આવી રીતે શું કેહેવાય યુટ્યુબમાં વિડીયો હોય છે
ના પણ અમુક વાધય નો. ઓનલાઈન પણ લાઈવ પણ યુટ્યુબ ની અંદર એને કરીને ભણાવતા હોય છે. અને પછી એનુ વિડીયો યુટ્યુબ ની અંદર એને અપલોડ કરી દીધા. અને અમુક ડાયરેક જ જો એ વિડીયો બનાને પછી અપલોડ કરતા હોય. કેવાય ત સ્ટાર્ટિંગમાં હોય કે. એને આમ બધું સેટઅપ કરવું પડે કોમ્પ્યુટરમાં. એની જે એપ્લિકેશન હોય એને બધું એને જે પણ ફોર્મેટ બધા સેટ કરવા પડે એજુ એમને મેડિયોને અપલોડ કરેલા તો એ દરરોજ મેસેજ નોકિંગ કયા છે કે ભાઈ તમે તમા કોમપ્યુટર કે લેપટપમાં સ્ટાર્ટઅપ કર દો તો પછી એને આગળના જે મેડીઓ આવે ને એનામાં આપડ કોઈ તકલીફ ના થાય પછી અ મળ આવતા આપડ ખાલી કરવાનું જ રે બીજું ક અવા ના રે મતલબ
હા તે હવે આપડ તો થોડા સાઈટમાં જતા રહ્યા આપણા ટોપિકથી તો હું એમ પૂછતો હતો કે જે યુપીઆઈ ને બધું ન એપ્લિકેશન ન યુઝ વધી રહ્યો છે તો તમે કઈ યુપીઆઈ નો યુઝ કરો છો એપ્લિકેશન ન જેમ કે પેટીએમ કે પી પછી ફોન પે કે પછી ગૂગલ પે શું યુઝ કરો છો તમે
એટલે હું તો બધું જ વાપરું છું ફોન પે પેટીએમને બધું જ એમ હધુ આમશેે એમ જ છે પણ એવું છે કે અમું કરશું હોય સારી સારી એવી એ ફરવા આવતી મોબલ કે ભાઈ આપડે કો પણ ટ્રાન્ઝેક્શન કરેલા હોય તો એના પોઈન્ટ પણ મળતા હોય તો અમુક વધારે મળતા હોય એનો હજી મેં ઉપયોગ નથી કર્યો કાર કે એવું થતું હો કે હા એનું ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઉપયોગ ઓછો થતો હોય તો પછી એ જે આગળના પોઈન્ટય બધા એક્સપાયર થઈ જતા એવું પણ થતું હોય તો એ પણ ફાયદો થતો હોય વધારે વાપરતું હોય નેઆ તો એનો ફાયદો થાય પણ હવે આપડ જેવા ઓછું વાપરતા હોય તો એને કઈ ફાયદો જ ના થાય
હા એ વાત તો તમારી સાચી છે અને હમણાં વચ્ચે મારા ફોનમાં આવ્યું તું કે એક એપ્લિકેશન હતી તો એ એપ્લિકેશન માંય ને તમને ગેરેંન્ટિડ કેશબેક માંતું હતું દરેક ટ્રાન્ઝેક્શન ઉપર અમુક પર્સન્ટેજ તો હ ને એમાં કેવું હતું પાછું એ એપ્લિકેશન કારણ કે મેં જોયું ને તો કે ફ્લિપકાર્ટની ફ્લિપકાર્ટ એ બહાર પાડેલી છે એ એપ્લિકેશન અને અત્યારે છઠ્ઠા નંબરની બેસ્ટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એપ્લિકેશન બની ગઈ છે અત્યારે તો શું તમારા મતે એવી એપ્લિકેશન નો યુઝ કરવો જોઈએ કે ના કરવો જોઈએ
ઉપયોગ કરો છે ખોટું નથી બધી સારી સારી એવી એપ્લિકેશન આવતી એનેમ કઈક સારું કેશબેક મળતો હો કરાય એવું કેું
હા એટલે જ મળે તો હું ડાઉનલોડ કરીને ચેક કરી શકું ને કારણ કે હવે રીલ માં એવું ક કે મેં જાણ્યું કે ફ્લિપકાર્ટ એ કરેલી છે આ એપ્લિકેશન નું બિલ્ડઅપ કરેલું છે મતલબ બનાવેલી છે અને. દેખરેખ રાખે છે તો પછી તો આપડે વાપરમાં કોઈ વાંધો ના આવે ન આમ જોવા જઈએ તો.
નાા જાણ વાંધ સારું જ છે ને બધું જ બધા ને ઓનલાઈન. વધારે કરતા હોય તો સારું હોય કે આપડે બધી અધર એપ્લિકેશન સારી ઓફર મળતી હોય તો એનો પણ પલાન કરવો જોઈએ કા આ બધી એપ્લિકેશન મો તે છે, એટલે એમને તો ખબર છે, કે એમ કસ્ટમરો ક્યા જવાના નથી એટલે એટલી બધી સારી એ ઓફરો પણ નથી આપતા. બોલે બધા નવા હોય તો. એ માર્કેટમાં એમની વલ્યુ વધારે તો એ આપે.
હા એટલે જ ને તો હું ચાલુ કરીને ચેક કરી જોઈ છે તો. અને પાછું હવે તો એવી ઘણી એપ્લિકેશનો આવી છે જેમાંને તમે ડાયરેક્ટ. ખાલી આધાર કાર્ડ નંબર થી તમે લોગ ઇન કરો ને આધાર કાર્ડ થી. તો પણ તમે ડાયરેક્ટ મતલબ કે યુપીઆઈની જેમ એને વાપરી શકો
હા એ તો છે, પણ હવે તો એવું પણ ઓફર થઈ ગઈ છે, જેમ કે આપડે ખાલી એમની એપ્લિકેશનમાં વોલેટમાં નાખી દઈએ તો પણ આપે પૈસાનો ઉપયોગ કરી શકી આપડે બેંક ની અંદર એન્ટ્રીઓ પડે એ બે તકલી બ થાય એમ બધાથી આપડી બચી શકીએ એમ ડાયરેક્ટ જ આપડે એમ કરી શકાય એવું પણ થઇ શકે ને
હા એ તો છે, જ અને વચ્ચે હું રીલ જોતો તો ન તો એમાં આવતું હતું કે આ જે અમે લોકો હોય છે. તે ટેક્સ કેવી રીતે બચાવતા હોય છે, એ બધું ની વાત કરતા હતા તો એમને ને એવું એમાં હતું કે એ કોઈ પણ વસ તુની ખરીદી કરેન કે પેમેન્ટ કરવાનું થાય ને તો એ કેશ માં કરે યુ પી આઈ થી ના કરે જો યુ પી આઈ થી કરે ને તો એમને એનું એનો પણ ટેક્સ ચુકવવો પડે કે આટલા પૈસા અહી આ જગ્યા વાપરે અને જો જે કેશમાં કરે ને તો એમને કોઈ પણ ટેક્સ ના તો ચુકવો ચુકવવું પડે
એ તો વાત સાચી છે, ન એ થઈ શકે પણ અત્યારે શું થઈ ગયું બધું એને અધું ઓનલાઈન થઇ ગયું છે, એટલે અમુક તો બધાવુ જ પડે છે, ઓનલાઈન પણ એટલે એના આમ થયુ કે સંતાળી પણ નથી સકાતું વાત પણ તમારી સાચી જ છે.
હા. તો આપડે આવી રીતે નવું નવું ટ્રાય કરી અને એક તો આપડે જો એવી રીતે એ બધા ટેક્સ બચાવતા હોય તો આપણે જો આવી રીતે કરીએ તો આપણે પણ ટેક્સ બચાવી શકીએ ને ચૂકવવાથી હ.
એ તો વાત સાચી છે, બચાવી શકાય ને એ ગતા બધું હોય ને ઓનલાઈન થઈ ગયું હોય બધા એમ તો પણ આપણે ટ્રાન્ઝેક્શન કરી તો એની એન્ટ્રી બતાવી પડે કેે સીએસટી રિટર્ન ભરતા હોય તો પણ એના બતાવવાનું હજિંગ કરતા નથી એવા કેટલા નાના વેપારી છે, કશું કરતા નથી તો એ બધાને એ બ બતાવું જ પડે છે, વધારે ટ્રાન્ઝેક્શન થઈ જાય તો પછી હા ના ઓવારે બધુ વધી જાય
હા હા એ વાત તો તમારી સાચી જ છે. અને એમાં હું એમ કહેતો હતો કે જે જો આપડે ભારતમાં કેશલેસ અ ધંધો થઈ ગાય તો તો પાછો ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે, કરપ્શન તો એ પણ ઓછું થઈ શકે ને છે, મતલબ કે ના બરાબર થઈ જાય ને
એ તો બધું ઓછું જ થઈ જાય મન થઈ જાય બધું ઓનલાઈન બધા આવે સરકાર ને બ ખબર પડી જાય બેઠા બેઠા કે એ છે, અયાંથી આયા છે, ક્યાં જાય છે.
એટલે જ ને હા તો ચાલો બાય પછી મળીએ આપડે. અને આના વિશે વધુ વાત કરીશું.
ઓકે.
ચાલ બા